હલો.
હલો.
કેમ છો?
મજામાં, તમે કેમ છો?
બસ. મજા શાંતિ. અત્યારે તો આલગ ની લગ્નની સિઝન ચાલે છે.
હમ્મ હ.
બધા ફ્રેન્ડસ લોકો છે અમારા સર્કલ ના એમના લગનને એવું થાય થાય છે હવે લગ્ન જોઈન કરવાના ખાવા પીવાની મોજ
માજા મજા.
હા એની આજે જ હું એક મારી ફ્રેન્ડ હતી. મરાઠી છે. મુંબઈ સાઈડની.
હા.
અમે ત્યાં લગ્ન માં ગઈ હતી. તો આવડે કે આવડે કેમ એવું અહિયા અલગ અલગ રિવાજ હોય છે.
હમ્મ.
એ પણ એ લોકો એવી રીતે આમ અલગ-અલગ રિવાજ જેમના પ્રમાણે બધું તૈયારીને એવું કરતા હતા. મને જોઈને એમ. કે આપણી સંસ્કૃતિ અને એ લોકોની સંસ્કૃતિમાં આમ કેટલો ફરક છે.
એવું.
હા એ લોકો નામ કપડાં પહેરવાની સ્ટાઈલ આપડી સ્ટઇલ હા.
એ નાકે કઈક મોટી મોટી નથળી પહેરે છે ને નાકે
હા એટલે એ લોકો ના મને આપણામાં ઘણો ફરક હોય આપડે એવી રીતે એટલી બધી નથણી કે એવું કઈ કશું તો હોતું નહી.
હા આપડી સાડી પણ અલગ રીતે છે
હા એ લોકો ની અલગ દક્ષિણી રીતે વિટાડીને બધું કરે આપણેે આમ સાદી ગુજરાતી પહેરતા હોઈએ. હા એટલે આમ કેવું કે ગુજરાતી છે રાજસ્થાની છે કે મરાઠી છે. તો કાંઇ ઓફર જોવા મળે છે કે બધાના આમ જુદા જુદા રિવાજો બધાના જુદા જુદા કલ્ચરલ એમ કેવો ફરક હોય છે. સંસ્કૃતિમાં આમ બધાની જીવનશૈલી છે પરંપરાઓ છે માન્યતાઓ છે. ભાષા છે હા. કલા છે, સંગીત છે, સાહિત્ય, વેશભૂષા. અને આમ જીવનમાં ઘણી વિવિધ તા જોવા મળે છે.
હમ એ તો સાહેબ
હા અને એક પેઢીથી પછી બીજી પેઢીમાં વારસા ના રૂપમાં સ્થળાંતરિત થાય છે જેમ કે એક ગુજરાતી છે. તો ગુજરાતી નું જયારે પેઢી આગળ વધે ત્યારે એનામાં ગુજરાતીના લક્ષણોને રિવાજોને એનું બધું આમ શીખવાડવામાં આવે.
હમ્મ
હા અને ભારત પાછું કેવ વિવિધ સંસ્કૃતિઓનો દેશ છે. અહિયાં તો આપડે આમ અલગ અલગ ધર હા અલગ અલગ ધર્મ ના લોકો રહેે ભાષાઓ અલગ અલગ હોય તહેવારો અને પરંપરાઓ પણ અલગ અલગ જોવા મળે. જેમ કે દિવાળી છે. હોળી છે ઈદ લઈ લો તમે. ક્રિસમસ લઈ લો. એમ તહેવારો અને પાછું આપડા ગુજરાતીઓ ન તો ફેવરેટ તહેવાર નવરાત્રી
એ તો કેમ ન ભૂલાય.
હા નવે નવ દિવસ સુધી આમ ગરબા રમવાના અને ફેમસ છે આપણામાં
હા
હા અને ઉત્સવ આપણી આમ સાંસ્કૃતિક વિવિધતાને દર્શાવતો હોય છે પાછો.
હમ
હા, જેમ કે આપડે લઈ લઈએ દિવાળી મે નવરાત્રી ને એવુ તો ગુજરાતીઓમાં ને એમ ખાસ જોવા મળતું હોય. પછી ગુડી પાડવા મરાઠીઓમાં
ગણેશ ચતુર્થી બી મરાઠીઓ નુજ છે ને?
હા. અને પછી ક્રિસમસ લઈ લો. ખ્રિશ્ચન લોકો. હા, એમનું ન્યુ યર એ લોકો, એ ટાઈમે મનાવે. પછી ઈદ લઈ લો મુસા સલમાનો, આમ અલગ અલગ તહેવારોને વિવિધતા હોય છે, આપડી સંસ્કૃતિમાં.
હમ્મ.
હા, અને કેવું અલગ અલગ આમ જાણવા પણ મલે આપડે લોકોને.
તો બી પાછા આપડે એકબીજા ના તહેવારો. આપડે ઉજવીએ છીએ. જેમકે ગણેશ ચતુર્થી આપડે ઉજવીએ છીએ દિવાળી એ લોકો ઉજવે.
હા સા હા અને પાછું સાથે મળીને ઉજબ હોય છે ધૂમધામથી બછા વિવિધ પ્રકારના નૃત્યોને સંગીતને અને લોક કલાઓ પણ આપણું સંસ્કૃતિને આમ સમૃદ્ધ બનાવે છે. જેમ કે અલગ અલગ એમાં લઈ લો કે આપડે તો દાંડિયા છે પછી પંજાબીઓ લોકોને ભાંગડા છે. પછી સાઉથ ના લોકોને અલગ અલગ એ હોય છે નૂત્યો. ટલે આમ ઘણી બધી વિવિધતા છે. હા. અને આપડા પૂર્વજોના પાછા જ્ઞાન જીવન પદ્ધતિ અને પરંપરાઓ સાથે જોડીને રાખે છે. કે આપડા વારસાગત રીતે જે આવ્યું છે જે પરંપરાઓ જે રીતિ રિવાજો. એ બધું જે વારસાગત આવ્યું છે પાછું જોડીને રાખે છે સંસ્કૃતિ.
હમ હમ.
હા અવે આપડે તો કેવું કે મં જુના મંદિરો જે આપડા હોય. છે.
હા.
એમાં પણ કોતરની કામ કરીને આપડુ એ દર્શાવેલું હોય છે સંસ્કૃતિ.
હમ.
હા. અને હાલના જમાનામાં કેવું દેશ ઘણી આમ ટેકનોલોજી અને વૈશ્વિકીકરણના કારણે વિવિધ ઘણો અને આગળ વધી ગયો છે પણ સાથે સાથે પોતાની સંસ્કૃતિ અને પરંપરાઓનું જતન કરવું. એ પણ આપડા માટે એટલું જ જરૂરી છે.
હા.
કેમ કે આપડે પાછા ભૂલી રહ્યા હોય હોઈએ છીએ.
હમ જેમ જેમ શહેરીકરણ વધતું જાય એમ એમ અમુક રીત રિવાજો છૂપતા જાય પાછળ.
હા. પણ આપડે જા જાળવી રાખવું એ આપડી ફરજ છે.
હમ એ તો છે.
કેમ કે નઈ જાળવી રાખીએ તો આપડા માટે જે અઘરું કામ પડી શકે છે.
હમ.
હા કેમકે આગળી પેઢી પછી આપણેે જે શીખીને આયા છીએ પરંપરાને બધું આપડે આગલી પેઢી એ બધું આમ જ તન કરીને રાખે તો સારું રે નહીતર તો પછી ઘણું અઘરું પડી જાય. અને સંસ્કૃતિનું સુ સંરક્ષણ કરવા માટે આપડે પોતાની ભાષા છે કલા છે લોકસાહિત્ય અને પરંપરાઓને જાળવી રાખવી જોઈએ પેલા તો એવું બધું નતું પણ હાલ તો કેવું કે જાળવી રાખવા માટે ઘણા કોલેજો છે શાળાઓ છે એ લોકોના ના કલ્ચરલ પ્રોગ્રામ રાખે.
હમ.
હા કે જે અલગ અલગ દેશની હોય રાજ સોરી રાજ્યની અલગ અલગ રાજ્યની જે કલા છે. ને રિપ્રેઝેન્ટ કરે એમ કે કોઈ પંજાબી કોઈ મરાઠી હોય તો ત્યાંનો કોઈ આસામી હોય તો આસામ નૂ એટલે આમ અલગ અલગ પ્રેઝન્ટ કરે તો હામેવાળા જે જોવા આવ્યા છે પ્રોગ્રામ એ લોકો નામ આપણે પણ આમ પ્રેરણાને ખબર પડે કે હા આવું પણ કંઈક હોય છે આપણા દેશમાં
હા
સારી બાબત કેહેવાય કોલેજોને શાળાઓ કે એ લોકો આવી રીતે આમ પ્રોગ્રામ કરી કરી આગળ વધારે છે જે પરંપરા આવેલી છે
હમ સ્કૂલ કોલેજોમાં પંદરમી ઓગસ્ટ છવ્વીસમી જાન્યુઆરી અને એન્યુઅલ ડે એ બધા પર આવા પ્રોગ્રામ થ
હા અને કલ્ચરલ કોઈ પણ દેશની આમ અમૂલ્ય સંપત્તિ છે કેમ કે બધા અ અ રાજ્યનીની એ બધાની અલગ અલગ હોય છે અને દેશમાં પણ પાછી વિવિધતા જોવા મલતી હોય છે. એ અમુક દેશ નુ પન અલગ હા. હા. અલગ હોય ની આપડે દેશની અલગ હોય અને આપડા દેશમાં તો રાજ્યોમાં પણ અલગ અલગ વિવિધતા એટલે ઘણી ઘણી વિવિધતા હોય છે તે માટે આપડુ ભૂતકાળ એ આપડે માત્ર ભૂતકાળ જ નથી દર્શાવ તી હોતી પરંતુ આપડા ભવિષ્યને પણ માર્ગદર્શન આપે છે કે આપડી આવનારી પેઢી શું શીખશે શું કરશે એને લઈને તેથી આપડા આપડી સંસ્કૃતિ નુ ગૌરવ સાથે સ્વીકાર કરીને તેનું સંંગક્ષણ કરવું એ આપડી એકમ મોટી ફરદ રઈ છે. આજ સુધી. હા જે આપ આપડે આમ સા-સાચવી રાખીએ તો એ સારું રેય.
અને ક્યાંક ને ક્યાંક આપડા માં તે બહુ જ ફાયદાકારક છે જેમ કે એના લીધે આપડી બીજા જોડે સારું એવું આપડુ ઇન્ટરેક્શન થઈ જાય.
હા.
તહેવારોની પાછળ ઈ કંઈક ને કંઈક સાયન્ટિફિક રીઝન બી છે જ્યાંથી આપડી હેલ્થ બી સુધરે. એટલે બધું એકબીજા જોડે કનેક્ટેડ છે એટલે સાચવવું જોઈએ આપડે.
હા અને આપડે તો કેવું કે અમારે પેલા તો એન એસ એસ પ્રોગ્રામ થતા તા. તો ત્યાં કેવું કોઈ એક ગામમાં જઈને ત્યાં દસ દિવસ રોકાવાનું ગામના લોક લોકોને તો એટલું બધું નોલેજ ના હોય. પણ ત્યાં જઈને એક અહ એક નાઇ તે મારે ખાલી સાંજ પડે એટલે કલ્ચરલ પ્રોગ્રામ રિપ્રેઝન્ટ કરવાનું હોય. અને એની માટે પાછું બધાને અલગ અલગ રિપ્રેઝન્ટ કરવાનું હોય. એટલે આમ અહ સારું રે કે આપડે શીખી શકીએ કઈક નવું.
અને એક રાતમાં બધાની સંસ્કૃતિ આપણને દેખાઈ જાય.
હા, અને એક અહ સારી બાબત કવાય.
હું પણ મારી કોલેજમાં એન આઈ સી નો કેમ્પ હતો ને ત્યાંથી હું કર્ણાટક ગઈ હતી. ત્યાં બી ગુજરાતી પંજાબી, રાજસ્થની કર્ણાટક વાળા એ આખો આખા ઈન્ડિયા ના બધા સ્ટુડેન્ટ ભેગા થયા ત્યાં.
હા, અને એક આપડે આમ એક
જોઈ સંસ્કૃતિ એમના વિશે જાણ્યું
હા, અને ટુર ના લીધે પણ આપડે જાણી શક કે છે.
હા.
હા.
આમ બધાની હા.
આ તો વાતો ચાલ
ચાલ જ રહેશે આ તો.
હા, મારે પણ હવે કામ છે થોડું.
હા હા સારું સારું. હા આવો પછી ઘરે ક્યારેક.
હાડ હા. હા.